હલો
મારો વાર આવી રહ્યો છે, તમને
હા હા ક્લિયર આવી રહ્યો છે મારા વજ આવી રહ્યો છે. તમને
હા, તમારા વાત એકદમ ક્લિયર આવી રહ્યો છે તો હું આજે તમને જે લોકો મોબાઈલમાં ઘણી બધા લાગી રહ છે, તેના વિશે આજે તમને વાત કરવા માંગુ છું તો તમને યારે છે કે અ જેમ સિક્કાની બે બાજુ હોય છે, તેમ અત્યારે કોણની પણ બે બાજુ થઈ ગઈ છે, તેના ઘણા બધા ફાયદાઓ પણ છે. અને ઘણા બધા ગેરફાયદાઓ પણ છે, તમને હમ વાત કરી તો ઘણા બધા લોકો એવા હોય છે, જે ફોનમાં જ પોતાનું આખું જ. દિવસ લાગી રહ છે, તેઓ અગિયાર અગયાર બાર-બાર કલાક ચૌદ-ચૌદ કલાક પોતાની ફોનની સ્ક્રીન ટાઈમ હોય છે. તેઓ ચૌદ, ચૌદ કલાક ફોન જ વાપરે છે તો તેઓ દસ કલાક જ ખાલી કઈ કરે છે તેમાં પણ દસ કલાકની ઊંઘ તું માણસ ને, જોય છે એટલે તેઓ ખાલી દસ કલાક ઊંઘે છે અને, ચૌદ કલાક ખાલી પોતાનો ફોન જ વાપરે છે, હવે અત્યારે આપણે જોવા જઈએ તો ઘણા બધા એવા લોકો છે જે કશું કરતા નથી તેઓ ફોનમાં જ લાગી રહ્યા છે તે ખુબ નુકસાનકારક છે, તો મારા ગામ માં પણ ઘણા બધા એવા લોકો છે, જે ફોન માં લાગી રહ્યા છે અને તેઓ કશું કરતા નથી. કરનર માટે બોુજ બની રહ્યા છે, તો તમારે અહં કેવું છે, નાના છોકરાઓ ફોન યુઝ કરે છે, કે નથી કરતા કેવું છે, તમારા પાસે
અ હર બાજુ ઘણા છોકરાઓ છે. એ ફોનમાં યુઝ કરે છે જે ઘણું નુકસાન છે. હમણાં જનરેશનને આપણે ભણવા માટે જે આપણેે ફોન આપવું ના જોઈએ. જે બાબત આપણા ઘરના જેમ કે લોકો મમ્મીઓ એ ઘણું ધ્યાન નથી આપતા અને ફોન આપી રે છે. જેથી કરીને બાળકો ફોનમાં લાગી રહી છે, એ લોકોની આંખ આવી જાય છે, જેથી કરીને એમ ચશ્મા લાગે છે. એ ઘણ બાબત આપણે ધ્યાન આપવું જોઈએ જે આપણા પેરે્ આપણા પે જે બાળકો ના પે છે એ લોકો વધારે ધ્યાન આપવું છે. જે ધ્યાન નથી આપતા અને મોબાઈલો જ આપી દે છે, જેમ કે થોડું રડે એટલે મોબાઈલ આપે છે એ ઘણી બાબત ઘણું ધ્યાન આપવું જોઈ. તે બાબત પેલાસ નથી આપતા. અને પાછળ જતા જે બાળકને નુકસાન થાય એ નથી વિચારતા. અને ઘણા તમા તમાર બાજુ કેવું ચાલી રહ્યું છે, આ બધું મોબાઈલ વાળું
તમારી વાત એકદમ સાચી છે, તમે જેમતીમ અત્યારે જો વાત કરું તો અમારી બાપજુમાં એક છોકરી જન્મ થયો હતો એ જેની ઉંમર ખાલી છ મહિના કે સાત મહિના છે, તો તેની મમ્મી એકલી રહે છે. અને તેને કામ કરવાનું હોય છે. તો તે છોકરી સામે વિડીયો જે યુટ્યુબ પર આવે છે. તે ચાલુ કરીને મૂકી દે છે. અને તે છોકરી જોતા, જોતા સુઈ જાય છે. તો તે ખુબ ખોટું છે. હવે આપણે જોવા જઈએ કે અત્યારે જે નાના તેમની આંખ એટલી બધી કમજોર હોય છે. કે જેઓને થોડો પણ સ્ક્રીન નો અસર પડે તો તેઓને આંખ બગાડવાની સંભાવના ખુબ વધારે માત્રામાં વધી જાય છે. અને તેને એટલા લાઉડ વોલ્યુમમાં સોંગ ચાલુ કરી આપે છે કે તેના કાન બગાડવાની પણ સંભાવના ખુબ વધારે વધી જાય છે. તમે જાણો છો કે છોકરું જ્યાં સુધી ડેવલપ નથી. જાય પૂરેપૂરું ત્યાં સુધી તેને ફોન આપીશું તો ગણીપતિ અત્યારે તમે જોવા જાવ તો ફોન રેડિએશન ની પણ ઘણી બધી અસર થાય છે. જે લોકો માથા પાસે ફોન છે. તો તેમને ઘણા બધા નુકસાન અત્યારે થઈ રહ્યા છે, જે આપણે સોશિયલ મીડિયા પર જોઈ જ રહ્યા છી, તો હું એવું માનું છુ. કે અત્યારના મોટા છોકરાઓને જો બધ રેડિયેશન પ્રોબ્લેમ થાય છે. તો જે મો છોકરાઓ છે. તેમને જો ફોન બતાવવા માંગશે તો તેમને ઘણું નુકસાન થશે તો તમારું શું માનવું છે. આગળની બાબતે
આમાં ભટમાં આપપણા અપણા પ્રોત્સાહિત કરવા જોઈએ, અને બાળકોને ફોન ના જેથી કરીને બાળકને નુકસાન ના થાય અને ભણવામાં ધ્યાન આપે અને ખેલ ખેલમાં નથી રમ મ જે આપણે જે આપણેની જનરેશન પહેલાની જનરેશન હતી. એ બધું ખેલકૂદમાં જેમ કે તમે જાણો છો. કે પક્કા ડ આ ખોટું વાળું છે. ખોટી નને હું બધું રમતા હતા હમણાં બધું ભૂલી ગય અને મોબાઈલમાં જ ખાલી ધ્યાન આપે છે. જેથી કરીને બાળકો જે પહેલેની રમત હતી તે બધું ભૂલવા મળી જાય છે. અને મોબાઈલમાં વધારે પડતું ધ્યાન આપી રહ્યા છે. જેથી કરીને આ બાબતમાં આપણે ધ્યાન જે પહેલેની રમત હતી એજ સારી છે. મોબાઈલમાં ઓછું જોવુ, અને પહેની રમત હતી એ પેલા રમવું જોઈએ જેથી કરીને આપણને એક ખેલ નો અનુભવ હોય છે. અને આ બાબતમાં આપણે ઘણું ધ્યાન, આપવું જોઈએ તમારે શું કેવું આ બાબતમાં
તમે જેમ કહ્યું એમ અત્યારે તમને કહેવા માંગુ છ. ત જેમ કેવું છે, હ છ. કેવુ હ માત્ર વાત કરી રહ છે ગેમ ગમી રહી છે. તો કે નાના બાળકો ને વાત ના કરી પરંતુ જે યુવાનો છે. જે અઢાર થી પચીસ વર્ષની વયના છે, અથવા અઢાર થી ત્રીસ વર્ષની વયના છે. તે ફોનમાં ગેમો રમે છે. જેમાં પબજી અને ફ્રી ફાયર જેવી ગેમો છે ફ્રી ફાયરમાં તો આપણે ટોપઅપ કરાવીને ઘણા બધા ગેમો તો અને કેરેક્ટર્સ લઈ શકીએ છીએ, તેમાં તેઓ ઘણા બધા પૈસા ઘરના ના વેઠવી નાખે છે, તેઓ ટોપઅપ કરાવે છે, પાંચસો છસો રૂપિયા જેમાં ઘરના ના તેઓ ઘણા પૈસા વેળ નાખે છે. અને તેઓ તેમાંથી કશું મળતું પણ નથી તોય તેઓ તેમાં આટલા બધા પૈસા ખર્ચી નાખે છે. જે માટે ઘરના માટે ખુબ નુકસાનકારક છે તમે જાણો છો. કે ઘરના કેટલી મહેનત કરીને તેમના પૈસા કમાય છે. અને છોકરાઓ આવમાં ગ્લેશિયર લેવા માટે અને આવું બધું લેવા માટે તેમાં પૈસા નાખે છે. જેનો તેઓને આગળ જતા કોઈ ફાયદો નથી થવાનો તો તેઓ આજ પૈસાની એસઆઈપી કરાવશે અથવા પોસ્ટમાં તેઓ પૈસા નાખશે તો તેઓને આગળ જતા વ્યાજ મળશે અને તેમના માટે સારું પણ રહેશે પરંતુ તેઓ સમજી, જ નથી. રહ્યા છે એવું ગેમો રમી રહ્યા છે. તો તમારે શું માનવું છે, આ બાબતે
એ બાબત પણ તમે કેધું એ પૈસા આપણે બચત જોઈ તો આપણને આપણને પાંચ હજાર કામ આવે એ વસ્તુ આપણા હમણાંની જનરેશન લોકો છે કેવું વિચારે છે, કે મોબાઈલ આપો ને જોઈતો છે, બીજા યુઝ કરે એટલે આપણેે પણ યુઝ કરવાનો એવું નથી કે આપણે જે વસ્તુ ના કરવું જોઈએ એ ના જ કરવું જોઈએ. હમણાં ના ઘરના ઘરના પેરેન્ટસ ને એટલું ટોર્ચર કરીને ફોન નીકડાવે છે જેમ કે અમે મરી જવા છું મરી જવા એ બાબતના યુઝ કરીને ઘરનાને પ્રોત્સાહિત કરે અને ઘરના એ એ બાબતે લી આપવો પડે. એ બાબતે ઘણું પેલું નુકસાનકારક છે. અને બાળકને બાળકે હમણાં ભણવામાં ધ્યાન આપવું જોઈએ. નથી મોબાઈલમાં ધ્યાન આપવું જોઈએ જેમ કરીને આ આ બાબતમાં આપણું વસ્તુ
તમારી વાત એકદમ સાચી છે. અત્યારની જ વાત કરો તો અમારે અહીંના જે ટેન્થ ના વિદ્યાર્થીઓ છે તેઓ એમ કહી રહ્યા છે કે તેઓ અત્યારથી જ એવું વિચારી લે છે કે તેઓ એ આઈટીઆઈ કરવી છે તેઓ પાસ નહી થશે. આ અડધું રીઝન હું કહું તો ફોન છે તેઓ ફોનમાં જ લાગી રહે છે કોઈ દિવસ તેઓ કશું વાંચતા જ નથી અને પછી તેઓ હાર મારી લે છે કે અત્યારે મારાથી કશું નથી થવાની હું હું ફેલ જ થઈશ તો, તેઓએ આવું પહેલા તો ધારી ન લેવું જોઈએ કે હું ફેલ થઈશ. તેઓએ વિચારવું જોઈએ કે હું સાથ દઈશ અને ઘણો સારો વ્યક્તિ બનીશ. અત્યારે, તમે જોવા જાવ તો દસ પાસ પરથી અને બાર પાસ પરથી ઘણી બધી ભરતીઓ પડે છે. જે એમાં સરકારી નોકરી પણ તેઓ મેળવી શકે છે પરંતુ તેઓ આવું કરવા જ નથી માંગતા. તેઓ પહેલાથી જ હાર માની લે છે. તેઓ બસ બહાનું શોધે છે કે, ક્યાં તેમને ફોન જોવા મળે. ફોન જોવા માટે ઘણા વિધ્યા તેઓ એવા હોય છે કે, જેઓ સ્કૂલે નથી જતા. તેવું ઘરના ને કહે છે કે મને સારું નથી ઘરના તો પૈસા કમાવવા માટે નોકરી એ જતા રહે છે, તો તેઓ ઘરે બેસીને બસ ફોન જોયા કરે છે. અને પબજી રમ્યા કરે છે બસ તેવું બીજું કશું નથી કરતા શું તમારા આવો કોઈ અનુભવ છે ખરો?
મારો અનુભવ તો એવું જ છે કે, મારે એવું કેવું છે કે હમણાં ના જનરેશન અને વૃદ્ધ જે ઓલ્ડ માણસ છે એ પણ હમણાં વધારે પડતું ફોન નો યુઝ કરે છે. જેમકે, મેં મારા ઘરમાં જે વાત કરું તો ઘણા મારી મારી મધર લોકો જ નને મે હું વાત કરી છું જે પર ફોન નહી હતો હમને ફોન આવે એ લોક ને આપી દીધો છે એ પણ ઘણું યુઝ કરે છે. અને ફોનમાં શું એવું તો જોઈ ખબર નહીં. કે એ ફોન માંથી બહાર નથી નીકળતા. જે પહેલેની ટીવી હતી તે ભૂલી ચુક્યા છે અને ફોન ન વધાર પડતો યુઝ કરી રહ્યો છે. તમાર બાજુ વૃદ્ધ વ્યક્તિઓ યુઝ કરે છે ફોન?
તમારી વાત એકદમ તમે જેમ કીધો તેમ એકદમ સાચું છે અત્યારના વૃદ્ધની પણ યુવાનો પણ ઘણા બધા એવા છે. અત્યારે તમે જોવા જાવ તો ફોનમાં સારી વસ્તુઓ તો આવે છે, પણ ખરાબ વસ્તુઓ પણ એવી ઘણી બધી આવી રહી છે. જેના લીધે લોકોનું માનસિક સંતુલન ખૂબ બગડી રહ્યું છે, અને તેઓના મગજમાં બસ ખરાબ ખરાબ વસ્તુઓ ચાલતી રહે છે. જેના લીધે અત્યારે હું અત્યારની જ વાત કરું તો અમારે અહિયાં એક વૃદ્ધ માણસ હતો તેને એક છોકરી પર છેડતી નો આરોપ તેના પર લગાવવામાં આવ્યો છે અત્યારની જનરેશન છે તે ફોન જોઈને બધું શીખી રહી છે અને ખૂબ ગી રહી છે અત્યારે તમે જોવા જાવ તો આપણે તમે કીધું તેમ ફોનમાં શું જોય છે અને શું નથી કરતા આપણને કઈ ખબર નથી પડતી તો તેઓ ફોનમાં એવું બધું જોય છે. જેના લીધે તેઓના માગજમાં તેજ ચાલતું રહે છે કે આવું બધું થઈ રહ્યું છે, આવું બધું મારે કરવું છે. જેના કારણે તેઓના મગજમાં આવું બધું ચાલવાથી તેઓ અલગ પગલાં લે છે અને ખરાબ પગલાં લે છે અને અત્યારે તમે જોયું જ હશે જે બિશ્નોઈ ગેંગ છે જે લોરેન્સ બિશ્નોઈ છે તેઓ બધા ફોન દ્વારા પોતાનું ઓપરેટ કરે છે, ફોન દ્વારા તેઓ ગેંગ બનાવે છે અને ઘણા યુવાનોને તેમાં જોડી લે છે. તો ફોન નો દુરપયોગ આપણે ન કરવો જોઈએ ને સદુપયોગ કરવો જોઈએ. તમારે શું માનવું છે આ બાબત
આ બાબત તમા મારી સાચી છે. જેમ કે આપણે ફોનનોો ઉપયોગ સોશિયલ મીડિયા પર વધારે પતો ઉપયોગ ચા રહ્યો છે. કેમ કે આ બ સોશિયલ મીડિયા એવું વસ્તુ છે પ્લેટફોર્મ છે કે જે આ વસ્તુમાં આપણને અંધપલ કલાક આપણને જેમ કે આ વસ્તુ ના કરવ જોઈએ તે વસ્તુ આપણને સોશિયલ મીડિયા પરથી. કોને જાગ એ પ્રોત્સાહિત કરે છે અને તે વસ્તુ આપ માઈન્ડમાં ચાલતું રહે છે અને તે વસ્તુ કરવાનું આપણને માઇન્ડ કરાવતું રહે છે. જેથી કરીને સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરવો અને આપણે જેમ કે આપણે સોશિયલ મીડિયા નો વધારેો પતો ઉપયોગ ચાલતો છે? જે આપણે નુકસાન છે કે આ બાબતમાં અને ફોન ન જેમ બને તેમ ઓછો ઉપયોગ કરવો જોઈએ અને ફોન એવી બાબત છે કે આપણને કામ પણ આવે છે અમને શ કોન એવી વસ્તુ છે કે જે આપણને કામ આવે છે. અને આપણે મોબાઈલ દ્વારા આપણને કઈ પણ કામ પડ્યું થાય છે. અને આપણને જે કઈ પણ થયું એનું નિરીકરણ લાવે છે બટ આપણે મોબાઈલ આપણે યુઝમાં થતો હોય એટલો જ યુઝ કરવો જોઈએ જેથી કરીને આપણને ફન ન નુકસાન ના થાય અને આપણે ફોન દ્વારા કોઈ ઊંડાા પગલા લે છે એ ઊંડાા પગલા નથી લેવાય તમારે શું કેવા બગતમાં
અને સંસા
કરવો છએ તમે જેમ ફોન લતા જ છ વા ભ બ માછી સેટિંગી સેટંગ.
હમ.
એ સમજીી નથી. તો બને એ સમજવું જોઈએ કે જે મારીું છોકરી જે કરે છે. રા માર શું માનવ છે આ બાબતે મેં ધ્યાન રાખવું જો કે ના રાખવું
રાખવું જોઈએ એ બાબત ન વધાર પડતું ધ્યાન આપવું જોઈએ જેથી કરીને આપણા બાળક મે નુકસાનના થહીયા અને આ બાબતમાં ઘણું ધ્યાન થવું છે જેમ કે મારી મારા જે મારી ભૂલની માન ચતી એ છોકરાઓ મારા નાના નાના છોકરાઓ છે જે્ર પાંચ છ છ વર્ષના છોકરાઓ છે એ પણ મો મોસ્ટ ઓફ લિ ફોન ની જ વાત કરી રહ્યા છે. જેથી કરીને એ બાબતમાં વાલીઓ પે ધ્યાન આપવું જોઈએ જેમ જેમ કે તમે જાણો છો કે આપણે આ સોંગ સોંગ વસ્તુ યુટ્યુબ પર વધારે પડતું ધ્યાન આપે છે બાળક કાર્ટૂન જોય છે.